બેન
કેમ છો મજામાં
હાલો
હા આવે છે મારો અવાજ આવે છે
હા હા બેન
હ હા કેમ છો બેન મજામાં હાલો
હા બોલો બોલો બેન કેમ છો
બસ તમે કેમ છો
એકદમ મજામાં હ
બોલો બોલો જો આજે છે ને હું રવિવાર છે ને તો હું નવે નવરા બેઠા બેઠા જૂના ફોટા લઈને બેઠી હતી કે મારી દીકરી છે ને એને હું બધા ફોટા બતાવતી હતી તો મને મારે હું બાળપણની યાદો માં ખોવાઈ ગઈ મારી તો મને એમ થયું કે આપણુ બાપણ કેટલું સરસ હતું નઈ કે આપણે મામાના ઘરે જતા તા અને એ શેરીઓમાં એ આપખ આખો આખો દિવસ ફરતા તા રખડતા તા રમવાનું ખાવા પીવાની કોઈ ચિંતા જ નઈ આપણા મા બાપ ને ખબર જ ના હોય કે આપણું છોકરું ક્યાં રમે છે અને એને જલસાથી કેવું મમ્મીઓ પણ શાંતિ થી રિલેક્સ થઈને રતી હતી અત્યારે તો એવું કઈ રહ્યું જ નથી વેકેશન જેવું મમ્મીઓને જોબ ચાલુ હોય એટલે કેવું કે એ જાય અને આવી રીતે એ નોકરી પરથી કેટલી કઈ દસ દિવસ રજા તો વેકેશન માટે લઈ ના શકે કે ભાઈ હું પિયર જઉં છું એટલે હું દસ દિવસની રજા લઉં છું એટલે કેવું કે બો તો એ એક બે દિવસની રજા લે અને એમ કરીને ટાઈમ પણ આપણી વખત એટલું સારું હતું કે આપણી મમ્મીઓ જોડે જતી હતી આપડ તો એ મસ્ત શેરીઓમાં પડતા કોના ઘરે જમી લીધું કોને શું ખાઈ લીધું ક્યાં કેરી ખાઈ લીધી અને છે ને ક અમારે ત્યાં દૂધ આપવા આવતા હતાા નેા એક કાકા કાકા જોુએ કે ઓહ હો કે ભાણીબા આયા છે તો કઈ લાવ કે બે તમને બે ફળી દૂધ વધારે એના માટે આપવું છુંકે અને એ એના પૈસા ભી નતા લેતા કેટલા આ મીઠા માણસો હતા પહેલાના જમાનામાં આપણું બાળપણ
બો સાચી વાત છે બેન તમારી પણ છે ને અત્યારના શું થઈ ગયું છે, બેન ખબર છે આપણેે નાનપણમાં જે મામા ના ઘરે જતા કે પછી આપડા ઘરે આપણા ફય ના બધા ઘર ના આવતા કે આખું કુટુંબ દર વ્યક્ થતું આપડે બધા કાકા દાદા ના બધા ભાઈ બહેનો ભેગા થતા. એવું હવે નથી રહ્યું હવે શું છે વેકેશન પડ્યું છે ચલો આ જગ્યાએ ફરવા વયા જાય ફરવા કો જાય મમ્મી પપ્પા ને છોકરાઓ એટલે પેલા જે આપણે બધા કઝિન જોડે મો ત ન ય હવેપત બેનપણીઓ રોજ બધી ભેગી થઈને એમ કે આજે સાંજ ના નીકળ જ આપણે થપ્પો રમવાનો છે. આજે આપણે નાદલા રમવાનું છે, આપડણે ઓલા ચકડા દોડીને આપણે રમવાનું છે કે દોડા કૂદવાનું છે. . ગમાં નીચે બેસતા અને રમતા મોટા મોટા વાતો કર કે ત શું યાદ આવે છે અત્યારના તો શું છે વેકેશન પડ્યું છે. ચલો આપડે આ ફરવા જવું છે, આ જગ્યાએ ફરવા આ વયા જવું છે એટલે કોઈને ખ્યાલ જ નથી કે રજા. ને જે આનંદ આવે છે ને એ આનંદ ન રહ્યો અમે તો નાના હતા ને અ રેતા ત અ આવતા ભાવનગર મારા દાદા દાદી ના ઘરે તો અમે ચાલીસ જણનું કુટુંબ ભેગું થ હતું, વેકેશનમાં અને બધા એક સાથે રતા અને પછી સુવારનું કે અત્ર બધા તો મોટા બધાની અગાસીમાં અમને એવ શિક્કા મળે અમને તો સીખાય ન મળતા પણ બધા જે ભેગા થઈને અમે રેતા ને એ જે આનંદ હતો ને બેન આ એવો આનંદ તો અત્ય અમારે કોઈને આવતો નથી અત્યના તો નીચે બેસો તો છોકરાઓ ના હાથમાં મોબાઈલ હોય છે ભાઈ બલો દસ રૂપ બેન હોય ને બોલી રીલ જોઈ રલ જોઈ એવું કઈ હતું જ નહી ને બેન કતા મોબાઈલ નહોતા ટીવી ગઈ જ નહી, એટલે જે પ્રેમ એક હું ફોન એક સાચી મિત્રતા હતી ને એ આપણા જમાનામાં હતી એ હવે ક્યાંય જોવા મળતી નથી. તમે શું કહો છો એ બાબતે
સાવ સાચી વાત છે હા અમારે તો કેવું થતું કે અમે બરફ ન ઘોળો ખાવા જઈએ ને તો ખબર છે, કે આ અમને પાંચ રૂપિયાનોો ઘોળો ખવડાવતા હતા અને જે મતલબ મારા મામાના છોકરાઓ હોય ને બરાબર કે મારા એને એને બે રૂપિયા નો ગોળો ખવડાવે અમને પાંચ રૂપિયા એને કેટલો આનંદ આવતો હતો આપણને આપણે ઘર ત્યાં જઈએ તો આપણું કેટલું માન રહેતું હતું આપને મામાન કર જવાની મજા આવતી હતી કે આપણે આમ જઈએ, ને તો કે એ ઝાડ પરથી કેરીઓ થોડીને ખાતા તા પડીએ નીચે પડીએ તો એ આપણને વા અને અત્યારના છોકરાઓ તો સેજ પડ અરે મોરે દીકત શું વાગ્યું અરે બપ અરે આમ છે, હવે ચડતો નહી હો હવે રમતો નહી એવી બધી વસ્તુ છે એટલા વેવલા વેડા થઈ ગયા છે જયારે આપડે તો કેવા તડકામાં ભર તડકામાં રખડતા હતા આપડા મા બાપ ને ખબર ખબરે નથી અને કેવું કેમ કે આમ અગાસી માં સુઈ રહીએ અને તમારી વાત સાવ સાચી છે, આપણને ઓશી કઈ ન મળે તો એ કેવી મીઠી ઊંઘ આવતી હતી આપણને અને આમ એ સવાર પડે ને છ વાગ્યા સુધી તો જયારે સુરતમાંથી ચડે. તો આપડે માથે ઉડીને ઊઘી જતા હતાા તો એ આઠ વાગ્યા સુધી ઊગતા રહીએ, પાછા એ ઉઠીને રમવા ચાલ જતા હતા આપણે લોકો આપણને એવી કઈ પડી જ નથી કે ભ મને ભૂખ લાગી છે કે હું નહી જમું કે આપણા મા બાપ ને એવું નતું કે મારો દીકરો દીકરી નહી જમે તો શું થશે, અને એ લોકો તો એવું હતું કે ભૂખ લાગશે એટલે કોઈ ને કોઈના ઘરે જ કઈ ને કઈ ખાઈ લેશે એમને જે ભાવતું હશે અને કેટલી વાર એવું થતું હતું કે ખાલી છે ને એક જ સાાક ભાવતું હોય, અને પછી જયારે વેકેશન માં ભેગા થઈને કોઈના ઘેર જમવા જઈએ ને તો એમ એમની મમ્મીઓ આપણને પ્રેમ થી એ શાક ન ભાવતું શાક ભી આપણને જમાડી દેતી હતી, અને આપણે ખાઈ લેતા હતા એટલે કેટલા પ્રેમથી આપણે મોટા થયા છે. મને તો એ થાય આવું પ્રેમને આવો આનંદ ને આવો લાવો તો છે ને આપણા છોકરાઓને મળશે જ નહીં મ તો એવું થાય છે. શું કેવું તમારું
બહ સાચી વાત છે બહુ સાચી વાત છે, અને ત્યારે આપણને બી કઈ નહોતી રેતી કે પાડોશ માં જશે કે ઘર છોડી ને બીજા પાડોશને ત્યાં છે, તો આપણા મમ્મી પપ્પા ને એવું ટેન્શન જ નતું અત્યારના તો આપડે આપડા પાડોશમાં મોકલવામાં આપડા છોકરા છોકરાને ભીક લાગે છે કે કઈ થઈ જશે, તો હમણાં નતો કિસ્સો આવ્યો કે બચારા હસબન્ડ વાઈફ જોબ કરતા હતા અને પોતાનું બાળ હક ના . મૂકી દાદા આવતા બિચારી છોકરા દાદા તો કેટલા સારા દાદા દાદી ને નની દીકરી એક વાર દાદી ને દીકરી બહાર ગયા અને દાદા ન નજર બગડી અને બિચારી દીકરીને કેવું કર ના કે હમણાં તાજો જ દાખલો છે એટલે હવે તો પાડોશી ઉપર આપણને ભરોસો નથી રહ્યો. પાડોશ છોકરા કે બીજા કોઈ છોકરા ઉપર એ ભરોસો નથી પર કે અત્યારના સોશિયલ મીડિયા જે બધાની માનસિકતા એટલી બગડી ગઈ છે, ને ત્યારે આપણે સોશિયલ મીડિયા જેવું હતું નહી ને બેન એટલા આપ અને ત્યારે ટીવી નવું નવું આવ્યું ને ત્યારે કેવા સરસ આપડે તો અમે પણ છીએ એક દા ના ને એવી બધી સીરિયલ આવતી જે મહાભારત આવતું રામાયણ આવતું એટલે એમાંથી માણસો કઈક શીખતા ત્યારે અત્ય્યારે તો સોશિયલ મીડિયા જ એટલું ગંદું થઈ ગયું છે. કે અત્યારના છોકરાઓ શું શીખે કઈ જ નથી શીખતા. એમ તમે જુઓ કે અમે નાના હતા ને તો મારા સૌથી મોટા ભાઈ છે ને એ અમને બધા નાના ભાઈ બહેનોને ભેગા કરી અને રમત રમાડતા પછી મારા મમ્મી પપ્પા એમ કે ત તું રમત ને તારી બેહેનને સાથે રાખે હો તો ભાઈ બહેનો અમને રાખતા સાથે રમતા અમને એટલા ક્યાંય મૂકતા નહી, અને તોય અમે રમતા એટલે એ બધી જે પ્રેમ હું ભાઈ બહેન નો પ્રેમ કે એ બધું છે, ને એ હવે ધીમે ધીમે ઓછું થતું જાય છે બેન એક તો બધાના કુટુંબો ના ના થતા ગયા. પ્લસ હવે હિલ સ્ટેશનો વધી ગયા ફરવાનું વધી ગયું એક સ્ટેટસ બની ગયું છે. કે અમે તો વેકેશનમાં આ જગયા જ એ તમે નથી ગયા એટલે તું નથી ગઈ એવું સ્ટેટસ વધી ગયું છે કે અમે આ હિલ સ્ટેશન ગયા ત આ હિલ સ્ટેશન પણ કોઈ પૂછે છે કે તને કઈ આવ છે તમને શું રમતા બેઠા બેઠા કઈ રમાય છે, બાર કઈ રમાય છે એવી અતારના કોઈ જ છોકરાઓને ખબર નહતી હોતી તમારી વાત સાચી છે અમે મારું મોસાડ મદ્રાસ તો અમે મદ્રાસ જતા ને મામાને ગ ત્યા ત ટંકોરી વગડે નીધી વાળો સાયકલ ઉપર અમે એની આતુરતાથી રાહ જોય મારા મામા એને ઉભો રાખે એ ઉભોરે ઉભોરે ભાડી ભ આવ્યા છે તું આજે બે પ્લેટ અરે આ જે હોય ઇડલી સાંબર એટલે ઈ જે હતું ને બેન એ હવે તો ક્યાંય રહ્યું જ નથી. અમને તો બહ દિવસો યાદ આવે છે મામા એમ કે ભાણી બા તને રસ બહુ ભાવે છે ઉનાળો છે આટલી બધી કેરી નો ડાબો નાખી દે અમારા માટે પછી ઈડલી સા અમે મદ્રાસ મારે મમ્મી એટલે અમે ત્યાં જાય તો ઈડલી ઢોસા અને એની અલગ અલગ ચટણીઓ આમ આમ આપણને એમ થાય મામા આપણને કેટલું મહત્વ આપે આપડે તો જાને કોઈક રાણી હોય ને એ રીતે વર્તાવ કરીએ મામા આમ કરવું છે મામા આમ લેવું છે મામા આમ જવું છે. મામા ઉભા પગે રહેેતા અત્યારના ક્યાંય એ વસ્તુ જોવા મળે. છે બેન તમે શું કહો છો.
સાવ સાચી વાત છે આપણે જે જે જીત આપડી છે ને કહ ઘરે પૂરી ના થાય ને એ મમ્મી આગળ એ જીત આપડી વેકેશનમાં મામા આગળ પૂરી થઈ જતી હતી, એટલે મામા આપને કેટલો પ્રેમ કેટલું રાસ્તા આપણને જેમ થઇ જાય કે અહીંથી જવાનું મન જ ના થાયમ થાય વેકેશન અહિયાયા પૂરું ના થાય તો સારી વાત છે અહી ને અ રહી જઈએ અનેણી ઘણા કિસ્સામાં તો કેવું કે સ્કૂલે એમ થાય કે સ્કૂલે અહીથી જઈશું પણ કે મામા ઘરે રવું છે બસ કે મને અહિયાં મજા આવે છે એટલે જે પ્રેમ મામા આપતા હતા ને પ્રેમ આગળ તો આપણને દુનિયાની આમ દરેક વસ્તુની કિંમત ઓછી લાગે એ મામા નો પ્રેમ તો એમ થાય કે હ હા હા હા એની શું વાત કરવી આપણને એટલે આવી વસ્તુ છે. આપણને તો કેટલું મને યાદ છે કે હું છે ને એક જ ખાતી હતી ભીંડા મન બીજા કોઈ શાક ભાવે નહી રોજ મારી મમ્મી ને કકડાાટ કરવો પડે રોજ મારી મમ્મી મારી મમ્મી મને એમ કે તું એક શાક ખાતી નથી રોજ કે હું તાર માટે ભીંડા કરું અમારે તાર કારણે ભીંડા કરવાના પભે શાક રોજ કરવાના મારે ત્યાં કામ ના હોય આમ છે. ને મારી મમ્મી મને એમ થાય કેને ખાતા તો આ રોજ કકડાટ કરીને જે દાળ ટલી ખાઈને ભીલી જો પણ ભીંડાને શાક હોયને તો જ ખઉ બીજા કોઈ શાક ખઉ નહી અને એક વાર એવું તો મામા ઘેર રેવા ગયા અને અમે રમતા રમતા કોઈક કોઈક ના ઘરે પહોંચી ગયા તો એની મમ્મી એ મને બીજા ગવાર ના શાક ને ટીંડોળા ના શાક ને બટાકાનું શાક એ શાક એ મને ખાતા શીખવાડી દીધું બોલો મારી મમ્મી તો એટલી આશ્ચર્ય ચકિત થઈ ગઈ ને એને એમ થયું કે હાય. આ બેનનો ખૂબ ખૂબ આભ કર એમ એટલે તમે જુઓ કે આપણને કેટલા સંસ્ સંસ્કાર મળતા તા આપણે બીજાના ઘરે જતાતા તે એમની મમ્મી ઓબી આપણને એટલા વાલ થી ને એટલા પ્રેમ થી જમાડતી તી બરાબર અત્યારે તો એવું કઈ રહ્યું જ નથી પાડોશી જેવું આ મને યાદ છે કે અ અમે જઈએ ને તો કે અમારા મામી એમના પિયર અમને લઈ જતા. બોલો એ એટલું આમ એટલું એ પ્રેમ થી રાખતા તા. એમના ઘરે અમને એમના ગામડે જઈએ ને તે એમના ગામડે અમને એટલું માન મળતું તું એટલે આજે એવી વાત છે જયારે અત્યારે તો આપણે કેવું કે પાડોશમાં એ છોકરાઓને નથી મૂકી શકતા. અને જેમ જેમ છોકરાઓ મોટા થાય છે અને દીકરીઓ છે તો આપણને એ ચિંતા બી તો રે ને કે ભાઈ આની જોડે કોઈ દુષ્ ના થઈ જાય કશું ના થઈ જાય એટલે આ બધી વસ્તુ ખુબ આપણે અત્યારે ધ્યાન રાખવું પડે છે. જયારે આપણા વખત તો એવું કઈ હતું જ નહી. આપણી ચિંતા મુક્ત બનીને આપણે કેવું મસ્ત રમતા તા શું કેવું તમારું?
બહુ સાચી વાત છે હ બેન તમારી અત્યારના હવે ચલો હું થોડુંક કામ કરી લઉં બેન પછી તમને ફોન કરું પાછો હ
હા હા હા ચલો આવજો